હેલો,
હલો કેમ છો,
મજામાં તમને
તમે પણ મજામાં
શું ચાલે તમારે ત્યાં,
બસ કઈ નઈ હવે આ રમઝાન મહિનો આવે છે, તો એની તૈયારી ચાલે થોડી ઘણી
રમજાન મહિનાની તૈયારી તો અમારે ચાલે છે રમજાન મહિનો સાબન મહિના પછી આવે ને? તો સા સાબન મહિનાનું અત્યારે સાવન મહનો હાલે છેને?
હા, હા ત સાબન મહિનો તો ચાલે હે પણ શું કે આપડે સાબણ મહિના ના છેલ્લા દિવસ હોય કે ઓગણ બાકી ના હોય રમજાન મહિનામાં ત્રીસમાં ચાંદ સાબણ મહિનામાં જો ચાંદ ઉગી જાય તો બીજા દિવસે થી રમજાન શરૂ થઈ જાય.
હા પેલા જ ચાંદ પછી તો પેલું રોજ જ ચાલુ થઇ જાય ને આપડે,
હા ચાંદ જે દિવસે આજે રાતે ચાંદ ઉગે તો કાલેથીને પેલું રોજુ ચાલુ થઇ જાય ઈ પ્રમાણે હોય આમાં
આપણામાં તો એવું કઈ ફિક્સ હોતું નથી જોકે ચાંદનું જ મહત્વ વધારે હોય ચાંદ ઉગે ને પછી જ ચાલુ થાય એટલે એ તો બરોબર છે. પણ, શું તમારે ઈદ ની આ રમજાન ની ખરીદી તમારે પેલા થઈ જાય કે કેવી રીતે થાય અમારે તો ખરીદીની તો શરૂઆત થઈ ગઈ છે, કેમ કે અમુક કરિયાણું ને એ બધું લેવાનું હોય ને આમાં તો જોકે ખાવાનું ને એવું બધું જ લેવું પડે એટલે ઈ કરિયાણું ને એવું બધું, ધુ તો અમે જો કે મહિનાનું ભરાવી લીધું છે, અમારે તો બધું એક સાથે જ લઈ લઈએ એમ
ઘણાં હે ને અમે રમજાન મહિનામાં બધું ખરીદી નહી કરતા અમે તો, જે સાબણ મહિના છેલ્લા દિવસો હોય ને, છેલ્લા છેલ્લા દિવસો એ ટાઈમે અમે બધી ખરીદી કરી નાખી, જેમ કે આપડે રોજુ રેવા માટે સવારે અ સૂર્યાસ્ત પેલા એટલે તો ઇફતારી ના ટાઈમે, અ અમે હે ને ખજુર લી આવી ને માખણ ને એવું બધું રોટી ને બ્રેડ ને એવું બધું હોય એટલે સવારમાં ચાલે, કેળા, દૂધ ને એવું બધું સવારમાં ચાલે તો, ફ્રૂટ તો અમે રમજાન મહિનામાં જ લઈ પણ, જે આ ઘરનું કરિયાણું હોય, એ બધું તો અમે થોડાક દિવસ પેલા જ બધી ખરીદી કરી લે.
હા અમને તો છે ને સવાર માં તો મને ઇફતારીમાં તો મને તરબૂચ વગર તો હાલે જ ની મારે, તરબૂજ જોઈ અને સાંજે તો જો કે આપડા ઈસ્લામ મા એવું હોય કે સાંજે અટલે? ક દ હોય એમ
હાં,
અને આપડે, ઈદ ને તો આપડે અરબી ભાષામાં તો ઈદઉલ ફિત્ર તરીકે ઓળખવામાં આવે ને?
હા તેને આપડે અરબી ભાષામાં તો હે ને ઈદ ફિત્ર તરીકે ઓળખવામાં આવે હે. અને આખો મહિનો પા નમાજ પડવાનો ઈબાદત નો જોઈએ એમાં સૌથી મહત્વ રોજુ રાખવાનું ઈબાદત નું જોઈ
એ તો આપણો આ રમજાન મહિનો છે એ તો એક પવિત્ર મહિનો છે, કે જેમાં આપણેે ખુદાની ઈબાદત જ કરવાની હોય, સવારમાં ફજર ની નમાજ હોય, તો ત્યારે સવારમાં ઉઠીને રોજુ રહીને પછી ફજર પડવાની હોય તો, ઇ રીતે બધા મુસ્લિમ લોકો બધા ઇ રીતે, આ રમજાન ઈદ રમજાન મહિનો ઉજવતા હોય છે.
હા અમે પણ તેવુંજ કરતા હોય, સવારે તો પેલા અમે તો હેને બઉ વેલા ઉઠી જઈ, અમે ફજર ની નમાજ પેલા એક નમાજ પડવાની આવે હે, અમે એ નમાજ પણ પડી હિ અને તેના પછી અમે હેને ઉઠીને સવારે શેહેરી બનાવી, શેરી કરવી એ સૂન્નત છે. એ પછી કઈ રીતે! કરીને અમે હેને રોજુ રાખી દઈ નિયત પડવામાં આવે, નિયત પડીને રોજું રાખી તેના પછી અમારે હેને, નમાજ પડી અમે અને નમાજ પડીને પછી અમે હેને, અલ્લાહ તલા ને ઈબાદત કરવા માટે કલાક બે કલાક માટે કુરાન શરીફ પડતા હોય. અને તસવીર પણ પડવામાં આવે, જેમાં અલ્લાહ ના નામનો અને દરજ શરીફ નો નિબધો જિક્ર કરવામાં આવતો હોય.
અમે પાર્ટ ટેમની જો કે નમાજ તો તો કરીએ જ છીએ પણ તમે એમ કયોં છો કે એક બીજી નમાજ આવે. તો ઈ તો મને ખબર નથી. ઈ નમાજ કઈ છે ઈ મને કયો ને?
અરે આપડે ખાસ કરીને રમજાન મહિનામાં તો પાંચ નમાજ પડવાની હોય, જો કે ફજર જોહર હે બપોર ના ટાઈમે બર હોય, સાંજ ના ટાઈમે પાંચ વાગે અસર હોય, સાત વાગે મગરીબ હોય, ઈ આઠ વાગ્યે ઈશાની નમાજ હોય, અને ત્યારબદ એક તરા બી પડવામાં આવે છે, કે જે ખાસ કરીને જેન્ટસ ને હે ને મસ્જિદે જઈને જ પડવાની હોય, અને લેડીઝ છે એને ઘરે પડવાની હોય એને મસ્જિદે કોઈ પણ નમાજ પડવા માટે જવાનું નથી હોતું.
અને નમાજમાં? તમે એમ કહો છો કે એક નમાજ આવે તો, ઈ ઓલી નમાજ તો નઈ ને કે જે, તમે રાત્રે સુઈ જાવ પછી સુઈને પછી, ગમે ત્યારે આંખ ખુલે ને નમાજ પડી લેવી. ઈ નમાજ કઈ?
નમાજ પણ આપડે, અ પડવાની એ હોય હે, એમાં એવું હોય કે આપણે રાતે ઈશાની નમાજ ને ત્રામબી ની અ નમાજ પડીને સુઈ જઈને, પછી આપડે અડધ થી રાતે ઉઠી ને નમાજ પડવાની હોય, અને ઈ નમાજ માં તો આપડે હે ને ગમે ત્યારે પડી હકી કે, પેલી વખત આંખ ખુલેને ત્યારે જ પડવાની હોય તો જ ઈ નમાજ ફર છે.
અને આપડે રમજાનમાં તો.? હિતરા ને એવું બધું પણ કરવામાં આવે હે ને? અમારા ઘરે તો છે ને અ સભી અ ડીઠે ને ફીતરા કાઢવામાં આવે, પછી એક મોટા પીરનો ફીતરો કાઢવામાં આવે એમ કરીને નબીનો એવી રીતે ફિતરા હોય તો, તમારે જકાત ફિતરાની કઈ રીતે હોય છે?
અમારે પણ એવું જોય હોય હે કે, ઘરમાં જેટલા આ માણસ રેતા હોય એ બધાનો ફિતરો કાઢવો આ મહિનામાં ફળ છે. અને સુન્નત પણ હે અને આપડે ઘરમાં જેટલા દાગીના હોય, સોનું હોય, એ પ્રમાણે આપડે એનો હિસ્સો કાઢવો જ પડે ફરજિયાત હે મકાનનો, ઘરનો બધી જકાત કાઢવી પડે.
એવું હોય છે ને અન ને અ આપડે રમજાન ઈદ છે, ઈ ઈ ઈદ એક ફિક્સ નથી હે ને ઈયય આપડે રમજાન મહિનો પૂરો થઈ જાય અને ઈય ત્રીસ રોઝા થાય કે ઓગણત્રીસ થાય અને ઈય જયારે ચાંદ ઉગે એના બીજા દિવસે જ આપડે ઈદ મનાવીએ. અને અમારામાં તો જો કે અહીંયા એવું હોય છે કે સવારમાં ખીર કરે જો કે ઈ કોમન જ છે કે નઈ બધાયના ઘરે. ખીર બનાવી આપડે સેવૈયા બનાવી બધાયને બધા મુસ્લિમના ઘરે કોમન છે ને એક જ વસ્તુ બનાવાની હોય છે ને સવારમાં
હા તે દિવસે તો ખીરને પુરી જ બનાવાની હોય છે. અને તેનો ફાત્યો હે ને નબી ને રસુલ્લ્લાહ ને મોકલવાનો હોય હે અને ઈ ફાત્યો પડીને આપડે હેને નમાજ પણ તે દિવસે ઈદની અદા કરવાની હોય હે. ઈ નમાજ હે ને આપડે ઘરે નથી પડવાની હોતી. આદમી જેન્સ લોકોને હે ને ઈ મસ્જિદે ન પડવાની હોય. ઈ નમાજ છેને અલગ જ પડવાની હોય. કે જેને હેને ઈદગાહ કહેવામાં આવે. ઈ નમાજ ખાલી ઈદગા થઈને જ પડી હગે આપડે. ઈદ ના દિવસે જ ત્યાં નમાજ પડાય.
અમારે ત્યાં તો છે ને જેન્ટસ આવી જાય પછી અમે લેડીઝ બધા નમાજ પડીએ અને પછી મોટા હોય જેમ કે મમ્મી, પપ્પા, દાદી, દાદા એના બધા અમે ઈદ મુબારક કઈને નાના હોય એને ગળે લાગીએ અને હાથ ચુમવાની પ્રથા તો અહિયાં છે જ. તમારે કઈ રીતે છે ત્યાં?
અમારે પણ ઈદના દિવસે બધાને હેને હાથ ચૂમી અને એ લોકો અમને ઈદી આપે અને પછી આપડાથી ને જયારે આપડે બીજા ન ઘરે હાથ ચૂમવા જઈ ત્યારે અમે મીઠાઈ પણ સાથે લઈ જાતા હોય કે જે એકબીજાને ખુશીથી ન આપી અને ઈ શું હોય કે ઓગણત્રીસ-ત્રીસ રોઝા થાય તો, ઈ રોઝા રહેેવાના હોય પંતુ ઈદના દિવસે ઘણા લોકો એવું કરતા હોય કે અમે મહિનાના રોઝા રહ્યા હી, તો ઈદના દિવસે રોજુ રાખી પણ હકીક તમાં એવું હોતું નથી, એ આપડા નબી એ ના પાડી હે કે તે દિવસે કોઈ રોજુ રાખવાનું નથી હોતું, પણ તોય પણ ઘણા માણસો બપોર લગીન કઈ ખાતા-પીતા નહી ને, એવું રોજુ રાખતા હોય હે.
હા. આપડા નબી એમ કીધું છે કે તે સુન્નત નથી, એમ કે બપોર સુધી રોજુ ના રાખવું એમ ઈદના દિવસે તો કેમ કે ઈ રમજાન ઈદે આપડે આખો પવિત્ર મહિનો ઉજવાઈ ગયો. આપડે રિયા અને
એટલે ઈ દિવસે તો રોજુ રેવાતું જ નથી અને બીજું તો ઈ કે, આપડે બધાના જોકે તમે ક્યાંય બહાર જાઓ કે પછી વડીલોના ઘરે જા ચૂમો કે પછી બીજે જાઓ અમે તો જો કે અહીંયા બીજા બે અમારા મોટા વડીલ હોય ઈ બીજા બાર રેતા હોય તો અમે ત્યાં બીજે દિવસે જઈએ એમ. ઈદના બીજે દિવસે અમે ત્યાં એને ઈદ માટે હાથ ચુમવા માટે જાઈ ને ઈ લોકો અમને અમે નાના હોય તો ઈ લોકો અમને ઈદ આપે એવી રીતે અમારે અહીંયા ચાલતું હોય છે.
હા. અમારે પણ એ રીતના જ હોય છે અમે હેને પેલા તો ઘરમાં મમ્મી, પપ્પા છે દાદા, દાદી છે તેનો હાથ ચૂમી તેના પછી આપડા સગા સબંધી છે મામા છે, નાના છે, એ બધાનો હાથ ચૂમી અને આપણા ગામમાં છે આજુબાજુમાં બધા રેતા હોય એ બધાઈને ઈદ મુબારક કરી, એક મુસલમાન બીજા મુસલમાનને ઈદ મુબારક કે એ પણ સુન્નદ છે
એવું નથી. હા ઈ સુનત છે ઈ છે, પણ અમારે અહીંયા સોસાયટીમાં તો અમે બધી કાસ્ટ રીએ છે, અને ઈ બધા લોકો અમારા ઘરે આવે અમે એના ઘરે જાય એટલે અમે તો ઈ રીતે અમારે અયા ઉજવવામાં આવે છે કે ઈ લોકો ઈદ મુબારક ઈય અમારા ઘરે આવે, અમે એને મીઠાઈઓ આપીએ ઈદની, તમારે એવું થા તો જશે ને?
હા. અમારે પણ એવું થાય જ શે, પણ હવે તો અમે હેને વધાર પડતે ઈદના દિવસે હેને અમારું ઘર ખુલ્લું રાખી અને બધા જે કોઈ આવે એને ખાસ કરીને મીઠાઈ આપીએ અને બધાયને ઈદી તો ફરજયાત અમે આપી જ છે.
હા. તો કલ્ચર તો એક સેમ જ છે, એમાં કાઈ છે નહી બધું સરખું છે છેવટે તો.
આ વખતે ચોક્કસ તમે આવો તો આવજો અમારા ઘરે ઈદ કરવા તમને પણ ખબર પડે કે, અમારે આયા ઈદ કેવી થાય છે અને રમજાન મહિનો કેવો થાય હે.
ચોક્કસ ચોક્કસ હું આવીશ.
એ હા ચોક્કસ.